કેમ છો.
હું મજામાં છું શું કેમ છે.
હું પણ મજામાં છું આજે હું મારા પેરેન્ટ્સ વિશે વિચારી રહ્યો હતો.
વા શું વિચારી રહ્યો હતું.
બસ એજ કે આપણા પેરેન્ટ્સ આપણા માટે કેટલું બધું કરે છે.
બિલકુલ સાચું નાના હતા ત્યારથી લઈને આજ સુધી આપડી દરેક જરૂરિયાત નું ધ્યાન રાખે છે.
હા અને ઘણી વખતે આપડી એમની મહેનત ને સમજી પણ નથી શકતા
હમ મને યાદ છે જયારે હું નાની હતી ત્યારે મારા મમ્ મારા પપ્પા રોજ મને સ્કૂલ મુૂકવા જતા હતા.
મારા મમ્મી પણ રોજ સવારે વેલા ઉઠીને મારા માટે ટિફિન બનાવતા હતા.
હમ સાચું કહ્યું મારા મમ્મી પણ પેરેન્ટ્સ નું પ્રેમ ખરેખર નિસ્વાર્થ હોય છે.
હા તેઓ આપણી ખુશીમાં ખુશ થાય છે અને આપણા દુઃખમાં દુઃખી થાય છે.
હમ ઘણી વખત આપડે એમની સાથે ગુસ્સો પણ કરી ર કરીએ છીએ
પછી પછતાવો પણ થાય છે.
સાચી વાત પેરેન્ટસ ની વેલ્યુ ઘણી વખત ત્યારે સમજાય છે જયારે આપ આપડી એમના થી દૂર હોઈએ
તારા પેરેન્ટ્સ તને કઈ વાત વારંવાર કહે છે વારંવાર કહે છે
તેઓ હંમેશા કહે છે કે મહેનત કર અને સારા માણસ બને
મારા પેરેન્ટ્સ પણ માર્ક્સ કરતા સંસ્કારને વધુ ઇમ્પોર્ટન્સ આપે છે
હમ આ વાત મને ઘણી ગમી છે
તને લાગે છે કે પેરેન્ટ્સ આપણા બેસ્ટફ્રેન્ડ હોઈ શકે
હા જો આપડે એમની સાથે ખુલીને વાત કરીએ તો ચોક્કસ
હું હવે મારા પેરેન્ટ્સ સાથે વધુ સમય પસાર કરવાનો જ પ્રયત્ન કરું છું
બઉુ સરસ આજકાલ બધા મોબાઈલમાં એટલા બિઝી હોય છે કે ફેમિલી માટે સમય ઓછો આપે છે
સાચી વાત છે એક સાથે બેસીને જમવાની પણ મજા અલગ હોય છે
હા અને ફેમિલી સાથેની નાની નાની યાદો ઈ ઈ જીવનને સુંદર બનાવે છે
તારા માટે તારા પેરેન્ટ્સની સૌથી મોટી ક્વોલિટી કઈ છે
એમનું પેશન્સ અને સપોર્ટ ગમે તેવી પરિસ્થિતિ હોય તેઓ મારી સાથે ઉભા રહે છે
મારા માટે એમનું સેક્રિફાઈસ તેઓ ઘણી વસ્તુ પોતાના માટે નથી કરતા પણ આપણા માટે કરે છે
હમ આ સાંભળીને ખરેખર રિસ્પેક્ટ વધી જાય છે
આપણે રોજ થેન્ક યુ નથી કહેતા પણ કહેવું જોઈએ
હા અને કારણ કે તેઓ એના હકદાર છે
ફ્યુચરમાં હું મારા પેરેન્ટ્સને પ્રાઉડ ફીલ કરાવવાનું માંગુ છું
હું પણ એજ તો દરેક સંતાનનું સપનું હોય છે
ચાલો આજે ઘરે ઘરે જઈને મમ્મી પપ્પા સાથે થોડી વાત કરતો વાત કરીશ
હું પણ પેરેન્ટ્સ સાથેનો સમય સૌથી કિંમતી હોય છે
હમ ગઈ વખતે પેરેન્ટ્સ વિશેની આપણી વાત હુ મને ખઘનને ગમે છે
હમ આજે સવારે મમ્મી સાથે બેસીને ચા પીધી ઘણા દિવસો પછી આવું થયું
તેઓ કોએ મારા કોલેજ વિશે પૂછતા હતા અને હું પણ એમની હેલ્થ વિશે પૂછ્યું
હ તો બહુ સરસ વાત છે. ઘણી વખત પેરેન્ટસ આપણી ચિંતા કરતા હોય છે પણ આપણે એમની નથી કરતા.
સાચી વાત મમ્મી એ કહ્યું કે હું હવે મોટો થઈ ગયો છું પણ એમના માટે હું પણ હજ નાનું જ છું.
હા હા આથું દરેક મમ્મી અને
ક્યારે એવું લાગ્યું છે કે તારા પેરેન્ટ્સે તારા માટે ઘણું મોટું સેક્રિફાઈસ કર્યું હોય.
હા ઘણી વખત જયારે હું નાની હતી ત્યારે મારા પેરેન્ટ્સ પોતાની જરૂરિયાતો કરતા મારા એજ્યુકેશનને પ્રાયોરિટી આપ.
મારા ઘરે પણ એવું એવું જ છે.
હા સાચી વાત છે બધ બધાના પેરેન્ટ્સ એના સંતાનો માટે કેટલું કરે પેરેન્ટ્સ પોતાની ખુશી કરતા સંતાનોની ખુશીને વધુ મહત્વ આપે છે.
અને આપણે ઘણી વખતે એ વાત નોટિસ પણ નથી કરતા.
હમ બિલકુલ સાચી
તારા પપ્પા શ્રીક છે કે ફે ફ્રેન્ડલી
એટલે એમ કેવા જાય તો બને જયારે જરૂર હોય ત્યારે સ્ટક અને બાકી તો
મારા પપ્પા પણ એવા જ છે.
હમ ઘણી વખત આપડે લાગીએ કે તેવું સ્ટક છે પણ પછી સમજાય છે કે એ આપણા સારા માટે જ હતું.
હા પેલા મને ગુસ્સાો આવતો હતો જયારે પપ્પા સ્ટડી માટે પ્રેશર કરતા હતા.
હમ હવે શું લાગે છે?
હવે લાગે છે કે તેઓ સાચા હતા.
હમ, ટાઈમ સાથે પેરેન્ટ્સ ની વાત સમજાય છે.
તને કઈ ફેમિલી મેમ્બરી સૌથી વધુ ગમે છે?
મને તો ફેમિલી સાથે વેકેશન પર ગયા હતા એ યાદ મને બહુ ગમે છે.
મારા માટે તો સન્ડેનું ફેમિલી ડિનર
ઓ ફેમિલી સાથે બેસીને હસવાની મજા જ અલગ હોય છે.
એક વાત કહું?
હા, બોલ.
ત્યારે હું મમ્મી પપ્પાને થેન્ક યુ કહેવામાં શરમ અનુભવતો હતો.
હા, આપણા ઘરમાં આવું ઓછું થતું હોય છે.
પણ હવે હું ટ્રાય કરું છું કે એમને એપ્રિશિએશન કરું.
હમ. એ બહુ સારી આદત છે, એવું કરવું જોઈએ.
ગઈકાલે હું મમ્મીને કિચનમાં હેલ્પ કરાવતો હતો.
હમ. વાહ, પછી? પછી એમનું રિએક્શન શું હતું?
તેઓ હસી પડ્યા અને કહ્યું, આજે સુરજ કયા દિશામાં ઉગયો?
ઓહ મમ્મીઓ ના ડાયલોગ્સ પણ કેટલા મસ્ત
સાચું કવું તો એમના ખુશ જોઈને મને પણ ખુશી થાય.
પેરેન્ટ્સને સ્માઇલ કરતાં મોટો રિવોર્ડ બીજું કંઈ નથી.
એક દિવસ હું એમને એક સરસ ગિફ્ટ આપવા માંગુ છું.
હમ, પણ ગિફ્ટ કરતા પણ વધુ ઇમ્પોર્ટન્ટ પ્રેમ અને રિસ્પેક્ટ છે.
હા, આ વાત પણ સાચી છે.
હમ, અને પેરેન્ટ્સ સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરવો પણ જરૂરી છે.
આજકાલ બધા એટલા બિઝી થઈ ગયા છે કે ફેમિલી સાથે વાત પણ ઓછી થાય છે.
હમ, તને એટલે જ રોજ થોડી વાર પણ ફેમિલી સાથે બેસવું જોઈએ.
તને લાગે છે કે આપણે પેરેન્ટ્સને કેટલું પણ આપીએ તો પણ એમનું રીણ ચૂકાવી શકે?
નહીં, એમનું રીણ તું કદાચ પૂરું નથી થઈ શકતું.
કારણ કે, એમનું પ્રેમ અને સેક્રિફાઈસની કોઈ કિંમત નથી.
સાચું કહ્યું. બિલકુલ.
ચાલો, આજે હું ફરી મમ્મી પપ્પા સાથે ડિનર કરીશ.
હમ, સારું. અને હું પણ આજે ફેમિલી સાથે બેસીને વાત કરીશ.
બઉ સરસ, ફેમિલી સાથે બેસવામાં આપડી બધી ટેન્શન દૂર થઈ જાય.
હમ, સાચું કહ્યું. આપણે ફેમિલીને સમજી આપણે ફેમિલીને બધી વાતો શેર કરી તો એ પણ આપણા એક ફ્રેન્ડ બની શકે છે.
બિલકુલ, આપડે એમને આ હર વાત બતાવી જોઈએ, તેથી આપડું દુઃખ ભી દૂર થાય અને આપડુ ટેન્શન બી ઓછું થાય.
હમ, અને આપણા પેરેન્ટ્સ કરતા વધારે કોઈ આપણને નથી સમજી શકતા.
સાચી વાત છે.
હમ, એજ આપડા દુઃખ-સુખ માં સાર થઈ. આપણે કંઈ ગલત કરી હોય તો, બી એ આપણું હંમેશા સાથ દેશે નાકી ઘણી વાર તો આપ ફડી આપણ સા નથી આપતા હોતા, બટ પેરેન્ટસ આપણને આપણી જિંદગીની હર એક પોઝિશનમાં આપણે જ્યાં બી હોય, આપણને સાથ આપે, ભલે આપણે એમને આદર કરીએ કે ના કરીએ, મને એ બહુ ગમે એક પેરેન્ટ્સની વાત.
સાચી વાત છે, તેઓ આપણાથી કોઈ આપણાને ગલત કામમાં સમજાવે, પછી આપણાને ગુસ્સો બી કરે, પણ છેલ્લે આપણાને સમજાવે પ્યારથી સમજાવી દે.
સાચું કહ્યું, પેરેન્ટસ સાથે વિતાવેલ સમય સૌથી કિંમતી હોય છે.
આપને આપણેને હર રોજ આપણે જેટલું થાય એટલું વાત કરવું જોઈએ.
હમ સાચું તો એયું તારા પેરેન્ટ્સે તને કોઈ દી માર્યા છે.
હા ઘણી વખતે જયારે મેં ગલતી કરતો બચપનમાં ત્યારે બહ માર્યો છે.
અને બી બચપનમાં કોક વાર મારી બેટા ગરતી કરતા પછી સમજાણું કે મારા સારા માટે જ હતું.
આજે તેમના લીધે આપડી થોડી બહુ ગલતી દૂર થઈ ગઈ છે.
સાચી વાત એમના સંસ્કારોના લીધે તો આપણે જ છીએ છીએ અ.
સાચી વાત છે આપડે કોઈ દી બહાર જાય તો આપડા પપ્પા ના નામે તમને કોઈ પુકાર્યું છે. કે આ એમના પપ્પા આની દીક
હું મારા મમ્મી પપ્પા ના નામે જાણું છું મને આ પ્રાઉડ ફીલ થાય છે. પણ હવે હું વિચારું છું કે પ એવું કામ કરું હું મારા મમ્મી પપ્પાનું એવું સપનું પૂરું કરું કે એ લોકો મારા નામથી ફૂાડાય. એ લોકો આમ પ્રાઉડ અને ગર્વ ફીલ કરે. અને એમ કહે છે કે હા હું આ આનો પપ્પો છું
સાચી વાત હું પણ વિચારું છું માર બી સપ્ન છે કે મારા મમ્મી પપ્પા ને પ્રાઉડ ફીલ કરાવું.
સાચી વાત બધા બાળકોનું સપનું હોય
સાચી વાત. આપડેને યાદ તો આપડા મા -બાપને આધર રિસ્પેક્ટ કરવી જોઈએ. સૌથી પહેલા રિસ્પેક્ટ છે.
ચાલો તો, પછી આપડે હવે વાતને સમાપ્ત કરીએ.
હા ઠીક છે બાય બાય.